હાલો.
હેલો હા. કેમ છો?
હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજા મે.
હમ્મ.
બોલો આજનો ટોપિક આપડે
હાલો.
હા, બોલો.
હાલો.
હા બોલો, હા સાંભળાય છે બોલો.
હા, હા તો બોલો કયા ટોપિક પર વાત કરીશું આપણે?
આજ આપણે જોવા દે કયા ટોપિક પર બાત કરવાની આપણે આજે. આપણે ગરમી નો મોસમ પર. હાચી વાત હે કે નય.
ઠીક છે ચાલ.
હા, કે ઈ પડે તો ભી કેવું ને નહી પડે તો કેવું ન કે. તો ગરમી તો કેટલું બધું આપણે હેરાન થવું પડે લાાઈટ ના હોય તો ઈ. પવન નહીં આવતો હોય.
હમ્મ, એટલો તાપ પડે છે.
કેટલું તડકામાં બહાર ના જવાય કેટલી લૂભ વાચતી હોય.
હમ્મ.
ઘણા માણસ ને તો એ સી એ સી પણ હોય તો એ બચારા ચાલુ કરે નોમી છે અમારે જેવા માણસ હો એચી નહીં હોય તો કેવી રીત ઊંઘવાનું ગામડામા?
હમ્મ.
અમારે તો ગાવડામાં હાચી વાત કેવ કોઈ એ સી પેશી નહીં હૈ. ખાલી કૂલર છે અને પંખો છે.
હા.
તમે તો લોકો શેહેર માં રહો, તમારે તો એસી લાગી રહી ઘેર ઘેર તો એસી તમારા લોકોને કેટલું નુકસાન છે આ પહેલા તમાને ખબર નથી.
હા, એસી એસી એકચુલી હાડકા ને નુકસાન કરે છે અને હાડ હાડકા નબળા બનાવે છે. જે ગરમી ગરમી પડે છે નો ડાઉટ બહું ગરમી પડે છે કે જેના લીધે લોકોને ચોવીસ ચોવીસ કલાક એસી ની આદત પડી જાય છે. પણ એસી ની આદત એટલી સારી નથી કે પછી એ માણસ ગરમા ગરમીમાં રહી જ નથી શકતા. કે અત્યારે અત્યારે ગરમીના લીધે તો કેવું થાય છે કે લોકો જે બહાર ગામ કરવા વાળા છે જે તડકામાં કામ કરવા વાળા છે. એ લોકોને ડીહાઈડ્રેશનની પ્રોબ્લેમ થાય છે, પાણી ઓછું થઈ જાય છે. એ લોકોને પછી ડાયરિયા, ઝાડા ઉલટી એવું થઈ જાય છે.
સાચી વાત છે.
અને અમુક, અમુક ટાઈમે તો બ્લડ પ્રેશર વધી જાય છે કે ઘટી જાય છે એના લીધે પણ એના લીધે પણ માણસને ત્યાં સુધી પ્રોબ્લેમ થાય છે કે અમુક માણસ મરી પણ જાય છે.
હા પેલું એવું થયું છે ગરમીથી તો આમ તો કે તો અમારી ગામડાની જિંદગી બહું સારી છે. કે કેમ અમારે હવા, પાણી અમારે કરંટ, કરંટ નહી હોય ઘડીક વાર તો અમે બહાર આપણે ઝાડકા બધા ગામડામાં તો બધું ઝાડકા હોવે જ ને તો ઘરના આગળ જ લીમડાનું ઝાડ છે. તો અમે તો લાઈટ જાય ને તો અમે પોતે જાતે બહાર આવી જઈએ તો એટલો બધો સરસ પવન આવે છે ને તેનાથી ઓક્સિજન પણ આપણે સારો મળે છે.
બરાબર છે, એ અમે હવે તો હવે તો ગામડાની, ગામડાની જ લાઈફ સારી છે કેમ કે સિટીમાં તો મોટે મોટા બિલ્ડિંગને એના લીધે એટલી બધી ગરમી થાય છે અને સિટીમાં પોપ્યુલેશન પણ એટલું છે. કે માણસો પણ એટલા બધા છે. જેના લીધે વધારે પડતી જ ગરમી
હા, એનાથી તમારામાં અને અમારા તો બહુ ફરક છે કે તમારો શરીર મે કોઈ ગાઢ નથી, અમારો શરીર ભલે અમે ગામડામાં રહીએ તો કે અમારે દેશી બધું હવા પાણી. છે અમારો શરીર બહું સુરક્ષિત બહુ સારું કહેવાય અમારુ શરીર.
હા, સારું કહેવાય સાચી
કે તમે તો કેમ બહાર માસણ તમે એસીમાં રહો છો તમે બહાર આવ્યા તમારે ઘડીક વખત ચેન ના પડે અમારે તો એસી જોવેને બીક લાગે. અમારે તો એવું કે પંખો સારું છે અમારે.
હમ્મ.
કે અમે તો રાજસ્થાનમાં બહાર આવે, ગામડામાં તો તડકામી ફરીએ લૂ તો એ અમારે ગમે તે જાતની બીમારી આવે જ નહી ને. કે બધુંમ દેશી ખાવાનું દેશી ખાન પાાન છે અહિયાં.
અને તાપ તો આપણા શરીર માટે જરૂરી. પણ છે, કે અમે અમારે તો કેવું કે અમે લોકો તો તાપમા. નીકડી પણ ના શક્યે, અને. આમ ચામડી બડી જાય એટલું બધું પ્રોબ્લેમ થાય.
તો કેમ કે તમારે બધા આપણે વાન વધારે. ચાલે છે ને વાન ને બધા એસી ગરમાસ વધારે હોય ને એના માટે.
હા.
અમારે ગામડામાં એટલું બધું નહીં, કોઈ ગમે ઈ મોટા શોરૂમ હશે કોઈ હશે. તો એક આધી એસી વાત સરતી હો, બાકી ઘર ઘર તો ક ને એસી નહી અહંયા. એનામાં બહુ ઠંડુ છે, કેમ ઝાડકા બી બહુ છે. ને એસી, એસી, એસી કોઈ સલ નહી. ને એના માટે બઉ ઠંડો વાતાવરણ છે, લાઈટ બી જાય ને તો આપણે. ઘણીક વાર તો ખબર ના પડે કે આમ બહાર આવી જય ને ઝાડખા નીચે તો બહુ ઠંડો પવન આવતો હોય.
અમારે તો કેવું કે અ સિટીમાં બધા ગરમીમાં રહેલા. ગરમીમાં રહેલા ના હોય ને એસી. એસી જો થોડી વાર બી બંધ થાય તો, તરત જ એમ કે બહુ ગરમી લાગે છે ચલો એસી ચાલુ કરો. બઉ ગરમી લાગે છે એસી ચાલુ કરો, તો એસી વગર. પછી રહી જ નથી શકતા, હમ્મ.
તો આ તમારા શરીરને બહુ નુકસાન કરેલી, તમારા શરીરનો. અ તમાર શરીર વધાવે ને, તમારા શરીર ને ઘટાવે મારેલી છે અંદરથી.
હા પણ એવું થાય ને કે નાનપણથી રહેલા ના હોય. કે એસી વગર રહેલા ના હોય એટલે. નાનપણથી જો અત્યાને અત્યારે નાના છોકરાઓને આપણે એસીની આદત પાડીએ. તો એ લોકો મોટા થઈને ગરમીમાં રહી જ નહી શકે.
હાચી વાત એ, તો તમે ગરમીમાં તો ગામડામાં આવ્યા હો તો તમે ઊભાય ના રહો.
હા સાચી વાત છે, અમે લોકો એટલે જ અમે લોકો કશે બી ફરવા જઈએે ને. તો અમે ગરમીમાં નીકળીએે જ નય. ગરમીમાં ક્યાંય જવાનું નહી અને જવું હોય તો. ડિસેમ્બર, જાન્યુઆરીમાં જવાનું કે જયારે ઠંડી હોય.
હાચી વાત હૈ.
હમ્મ.
ના અમે તો બધા કાયમના રહે છે, અમન તો ખબર ના પડે એટલી બધી.
હા.
ને અમાં તો બહુ ઠંડો, અમે તો. જનમથી અહંયા ગામડામાં રહ્યાને એના માટે અમાને બઉ સારું લાગે છે અહંયા. એના માટે શું ગામડાની જિંદગી આમ તો બહુ સારી છે.
અરે ગામડાની જિંદગી બહુ જ સારી છે, અમે લોકો પણ એમ જ કહીએ છીએ. પણ હું ધંધા રોજગારના લીધે સી ટીમાં રેવું પડે છે, બાકી અ બાકી ગામડાની જિંદ ગી બહુ સારી છે, બહુ જ એટલે બહુ જ સારી.
હાચી વાત હૈ. ને અમારો તો બધા ધંધા અમારે તો બધા ખેતીવાડી કરીએ.
અ ગામડામાં તો. ગામડામાં તો જો ઘરનું કામ પણ બધા જાતે કરે છે. અને સિટીમાં તો બધા કામ વાળા હોય
તો હા આ વાત તો મારી હાચી સિટીમાં બધાને ઝાડુ પોંચા કચરા વાળી આપણે વાહણ ધોવા વાળી આવતી હોય
હ
અમારે કોઈ દાડે એવું ના કર જાતે પોતે કરીયું તમાર તો કામ બી તમારાથી વધારે હોવે એ ગાયનો ભેંસ્યાનો પેલા ખેતરનો પછી ઘરનો ઘરમે એટલા બધા ફેમિલી હોય એટલ એનું બી બધું બધાનું કરવાનું
હમ્મ.
તમે આમા જાતે પોતે કરવાનું કામ વાળી રાખતા હશે. અમારા ગામડામાં કોઈ કા રાખી હોય તો ના રાખવા દે અહીંયા બોલે હવે અમારી જા ગામડાની જિંદગી બહુ સારી સે
હમ્મ.
ને શહેરો માં જો મારે કોક કહે છે ને મારે તો પોતા વાળી આવે છે વાહણ ધો આવે તમે શું કરો એસી બેઠાર બારો માહિસ એના માટે એના માટે તો તમારું શરીર ઘટેરીયે છે સાચી વાતે
હા સાચી વાત છે એના લીધે મેદસવિતા થાય છે. પ્લસ આપણે આ
એનામાં તમારે ગમે તે જાતની તમારી બીમારી ફટાફટ જલ્દી આવી જાય
હા એક્સરસાઇઝ થતી નથી હવે આપડે તો લેડીઝ ને તો એવું છે કે ઘરનું કામ કરીએ તો જ એક્સરસાઇઝ થાય છે. બાકી તો આપણે કઈ બાર બાર કામ કરવા જતા હોય તો ઠીક છે બાકી જો કઈ ન કર તા હોય તો પછી ઘરનું કામ કરીને જ એક્સરસાઇઝ થાય ને
સાચી વાત હે ને અમારે તો કેટલો સવાર મે બી કેટલો ચાર વાગે ઉઠવાનો બેસીયો ભલે કેટલુ જ ચોમાસુ હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય એટલો વેલો ચાર વાગે દૂધ કાઢવા જાવાનો પછી પાછો ઘેર આવાનો ડેરી ડેરી પર ડ્રમ બધું દૂધ ભરાવાનો પાછો પછી ઘર આઈ એટલા બધા છોકરોને રાંધવાનો ઘર નું કામ ગામડા માં તો કેટલું બધું કામ હોવે શહેરો માં શું કેતા હોય. અમે તો ઓ કામ કીધું ઓ કામ કીધું પછી ફરવા ગઈ છે કસરત કરવા ગઈશું ઓ કીધું શું અમારા ગામડામાં તો અમારા ઘરની કામ કરે તો આય કસરત થઈ જાય.
હા.
ગાર્ડન મેં ગઈ
હા સિટી માં એવું છે કે અ લેડીઝ જીમમાં જાય છે અને એવી રીતે એક્સરસાઇઝ કરે છે. અને ગામડામાં ઘરનું કામ કરીને એક્સરસાઇઝ કરે છે અને સિટીમાં તો કેવુ કે ઘરના ઘરના કામ માટે માટે કામવાળી રાખે છે. તો એને પણ પૈસા આપે છે. અને જીમમાં જાય છે તો એને પણ પૈસા આપે છે હા.
સાચી વાત હે અ બધુ અમારા ઘરનો પોતાનો કરી તોબી અમાર બધું થઈ જાય આખા ભલે આખા દિવસ લાગે બહુ કામ છે, ગામડામ તો લેકીન ગામડામાં અમે કામ કર્યું એને કંટાળો ના આવે થાક પણ ભી નહીં લાગે મને,
હા સાચીવાત છે, ત્યાંના હવા પાણી શુદ્ધ હોય છે, ને એટલે થાક નથી લાગતો.
સાચીવાત હવા પાાણી શુદ્ધ છે, સારો ઓક્સિજન મળે છે, પવન મળે છે, બહુ મસ્ત મજા આવે છે.
હું,
એના માટે અમારે કોઈ દર થાક ભી નહીં લાગતો, ભલે એવું થાય આપણે કામ કર, કર, કર, કર તો આપને ખબરના પડે કે આપણે. કામ કેટલો બધો કીધું છે, આપ. થાક લાગી કે નહીં ન ખબર ન પડતી કે શિયાળામાં માં શું, નું કામ કરતો ભી શુંકે છે, આજ હુંતો બીમાર. મારા પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખાય છે, ને ઓર બધી આખી ઘરમેળે.
હા પણ કરેલું, કરેલું ન હોય એટલે ન થાય ને સિટીના સીટ, સિટીમાં બધા બૈરાઓ એ કરેલું હોય નહી એટલે પછી, કોઈક દિવસ એને કામ કરવું પડે તોન થાય એનાથી,
તો કોઈ તમે હો કે, અમે હો, કોઈ મમ્મીના ઘેરથી કોઈ કામ શીખીનેના આવે. બધું આપણે સાસરામાં આવે શીખાય,. કોઈ કોઈ શીખી નાય, કોઈને નહી આવતું હોય.
હા, બરાબર છે.
તો તો ધીરે ધીરે બધું કરવું પડે. મેં, મેં સાસરે આવી મને, કશું કામ કરવા ન મને બેસી કામ કોઈ દાડે નહી આવતો હતો. હવે શીખી કે નહીં શીખી.
હું. હા, સારું ચલો હવે નવા ટોપિક જોડે મળીયે પછી, હા.